નમસ્તે કેમ છો?
હા અવાજ આવે છે?
આવે છે. આવે છે. શું આજે ટોપિક છે આપણું?
હમ આપણો ટોપિક છે બેંકિંગ અને, અ ડિજિટલ પેમેન્ટ અને આવી બધી સેવાઓ વિશે આપણે વાત કરવના છીએ. તો આપણે વાત કરીએ બેંકિંગ વિશે તો અત્યારે હાલના યુગની વાત કરીએ તો ત્યારે બેંકિંગ ક્ષેત્રે ભારતે ખુબ સારું એવું ડેવલોપમેન્ટ થયું છે. પેલા તો આવી કઈ ડિજિટલ પેમેન્ટ વગેરે આવું કઈ હતું નહી. જેના કારણે લોકોને ઘણી બધી મુસીબતો નો સામનો કરવો પડતો હતો. પરંતુ અત્યારની હાલના યુગની આપણે જો વાત કરીએ. તો હા એમાં બહુ બધું ડેવલોપમેન્ટ થયું છે જેના કારણે અત્યારે બેંકિંગ સેવાઓ ખૂબ સારી રીતે લોકોને પ્રાપ્ત થાય છે. સારી રીતે અને સાથે સાથે અ ઓછી કિંમતમાં પણ પ્રાપ્ત થાય છેવ જેના કારણે આ લોકો ના જે વહીવટ હોય છે તે ખુબ સરળ બની જાય છે. અત્યારે તો શું કહેવાય ગામડામાં પણ ઘણી બધી. બેંકો થઈ ગઈ છે. અ અને અત્યારે આવા આધુનિક યમાંય બેકો જરૂરી પણ છે. કારણ કે લોકો ના જે વહીવટો હોય છે. તે ડિજિટલ પેમેન્ટના માધ્યમથી અ સારી રીતે અને અસરકારક રીતે થઈ શકતા હોય છે. તો જ્યાં બેંકની જે સુવિધા છે અને જ્યાં ડિજિટલ પેમેન્ટ જે છે. આપણે ગમે ત્યાંથી ગમે ત્યાં વ્યક્તિ ગમે એટલું દૂર હોય છતાં પણ આપણે અ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી અને આપણે પેમેન્ટ કરી શકીએ છીએ. તો આ રીતે લોકોનું જે જીવન જે છે. એ સરળ થઈ જાય છે અને લોકો એકબીજાને ગમે ત્યાંથી પેમેન્ટ કરી શકે છે અને રૂગ ને પોતાની પાસે પાકીટમાં જોખમ તરીકે પૈસા રાખવા. પડતા નથી અને ખોવાઈ જવાનું અને વગેરે એવા બધા અ ભય પણ રહેેતો નથી. તો આ રીતે જે આ ડિજિટલ પેમેન્ટ અ ની જે આ સિસ્ટમ છે. એ લોકોને ખુબ ઉપયોગી બને છે અને બેંકિંગની જે સ ઉત્તમ હોય છે. એ પણ લોકોને ખૂબ ઉપયોગી બને છે અને તે એક સિક્યોર વસ્તુ છે એમાં કોઈ પણ પ્રકારનું જોખમ રહેતું નથી તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે દરેક વસ્તુમાં જે પણ વસ્તુ તું હોય છે તે ડીઝી ડિજિટલ નાણું ખુબ જ અત્યારે વધી ગયું છે તો બેંકની વાત કરી કે ભાઈ આજના સમયમાં બેંક અને જે ડિજિટલ જે સેવાઓ છે એક અ આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે કેમ કે મોટા ભાગની જે નાણાકીય જે વ્યવસ્થા હોય કે ઘર બેઠા આપણે મોબાઈલ દ્વારા અથવા તો કોમ્પ્યુટર ના માધ્યમથી એ વસ્તુ કરી શક હોય છે અને બેંક એક એવી વસ્તુ છે કે જેમાં આપણે આપડા પોતાના પૈસા છે તે જમા કરાવી શકતા હોઈએ છીએ અને પૈસા ઉપાડી શકતા હોઈએ છીએ અને ઘણી બધી અ નાણાકીય સહાય મેળવવા માટે આપણે જરૂરી લોન પણ છે તે મેળવી શક હોએ છીએ અને અત્યારે તો કેવું થઈ ગયું છે કે ફી ફિક્સ ડિપોઝિટ કરીને એક સ્કીમ આવે છે. તો એમાં પણ પોતાના આપણે પૈસા મૂકી અને અ આપણેે જે પણ બેંક દ્વારા અ ઉપસ્થિત કરવામાં આવેલું છે પણ રેટ છે તે આપણને મળવા પાત્ર છે અને ત્યારબાદ એક ચેક અને પાસબુકની પણ બેંક દ્વારા સુવિધા આપો આપવામાં આવે છે કે જેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિને આપણે એક આગળિયા સ્વરૂપે ચેક લખી એ વસ્તુ એ વ્યક્તિને પહોંચાડીએ છીએ જેના માધ્યમથી એ વ્યક્તિ પોતાના બેંકમાં એ ચેક જમા કરાવે છે તો એ વ્યક્તિને પોતાના જે નાણા છે એ બેંકમાં એના ખાતામાં જ એને પ્રાપ્ત થઈ જતા હોય છે અને વાત કરીએ કે એટીએમ દ્વારા પણ આપણે રોકડા છે. એ પૈસા ઉપાડી શકતા હોય બેંક દ્વારા પૂરું પાડવામાં આવેલું એક ડેબિટ કાર્ડ હોય છે. તો એ ડેબિટ કાર્ડ ના માધ્યમ થી આપણે એટીએમ જે મશીન આવે છે એમાં એ કારડ છે તે સ્વાઈપ કરવામાં આવે છે ત્યારબાદ આપણે જરૂર જણાય તેટલા પૈસા આપણે જાતે જ છે તે એમાંથી પાડી શકતા હોઈએ છીએ અને બીજી વાત કરી કે ઘણી બધી બેંકોમાં ડિજિટલ સેવાઓ છે તે પૂરી પાડવામાં આવતી હોય છે તો ડિજિટલ સેવાઓ છે ત્યા આપણને ઇન્ટરનેટ અથવા તો મોબાઈલ થી આપણને સેવાઓ છે તે પૂરી પાડવામાં આવતી હો જેમ કે તમને ખ્યાલ હશે કે અત્યારે યુપીઆઈ નો ખૂબ જ ક્રેઝ વધી ગયો છે જેના ફોનપે છે ફોન પે છે ગૂગલ પે છે એટીએમ છે ભીમ યુપીઆઈ છે તો ઘણા બધા એ પ્લેટફોર્મ ના માધ્યમથી આપણે ડિજટલ જે નાણું છે એને ટ્રાન્સફર કરી શકતા હોઈએ છીએ એટલે ત્યારબાદ વાત કરીએ તો ઇન્ટરનેટ બેન્કિંગ ઇન્ટરનેટ બેંકિંગ પછી બીજી ઘણી બધી છે ઇન્ટરનેટ બેન્કિંગ આવે છે મોબાઈલ બેન્કિંગ આવે છે. પછી એનઈ એફી કરીને આવે છે નેશનલ ઇલે ક્રોનિક ફંડ ટ્રાન્સફર છે પછી આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જેે પ્રેમે પેફિક કરીએ છીએ તો એ પ્રકારે પણ આપણે
પેમેન્ટ છે તે કરી શકતા હોય છે અને બીજી વસ્તુની વાત કરીએ કે આપણે અ મોબાઈલ દ્વારા આપણે ડીટીએચ ચાર્જ અને ઓનલાઈન બિલ ભરી શકીએ ઓનલાઇન શપિંગ પણ આપણે કરી શકીએ આપિજિટલ નાણા સાથે બેકિંગ અને જે ડિજિટલ જે સેવાઓ છે ચોવીસ ગુણ્યા સાત સેવા છે આપને ઉપલબ્ધ થતી હોય છે અને આપણો જે પણ રોજિંદા જીવનનો જે પણ સમય છે અથવા તો જે પણ સમય અને જેર્ચ છે તે બચત કરતી હોય છે અને ઘરે જ બેઠા આપે ના જે કામો છે એ અ સફળતા પૂર્વક પાર પાડતા હોઈએ છીએ અને રોકડ પૈસા આપણે ખીચામાં સાથે રાખવાની જરૂર પડતી નથી અને ફ્રોડ થવાની શક્યતા કે તા પણ ખૂબ જ નહીવત છે અને ઘણી બધી આપડે બેંક ઘણી બધી આપડણે સાવચેત સાવચેતી પણ રાખવી જોઈએ તો એના વિશે તમે શું કેશો આપણે શું શું સાવચેતીઓ રાખવી જોઈએ આમાં
હમ હા બરોબર છે જે જેટલા ઇઝી પેમેન્ટ અને બેન્કિંગના જે ફાયદાઓ છે તો એમ એમ એના ગેરફાયદાઓ પણ છે કારણ કે જો આમાં છે ને ખુબ જ સાવચેતી રાખવી પડે છે નકર પેમેન્ટ બીજાના એકઉન્ટ અથવી જાય છે એટલા માટે છે ને આપણે જ્યારે પણ પેમેન્ટ કરીએ છીએ ત્યારે પેલા તો બે વાર ચેક કરી લેવાનું હોય કે હ માની લો કે હું યુપીઆઈ આઈડી થી પેમેન્ટ કરું છું તો પેલા વેરીફાય કરી લેવાનું કે જે સામે વાળાને મારે જેને પેમેન્ટ કરવાનું છે યુપીઆઈ આઈડી સાચી છે ને મને એની જ છે ને એમ પેલા ચેક કરી લેવાનું પછી જો કોઈ મોટું પેમેન્ટ કરવું છે તો પેલા હ દસ પંદર રૂપિયા નાખી અને ચેક કરી લેવાનું કે આ એ ભાઈ નું જ એકાઉન્ટ છે અને પછી આવી રીતે વેરીફાઈ કરી લેવાનું અને પછી જ પેમેન્ટ કરવાનું જો આવી બધી અ સાવચેતી રાખીએ તો કદાચિત બચી શકાય છે કે નુકસાનથી બચી શકાય છે અમ આ અને જોવારી બધી ચાલ છે તે ના રાખે તો આપણે ક્યારેક જોખમમાં અ મુકાય જઈએ છીએ કારણ કે જો પેમેન્ટ બીજા નામાં થઈ જાય તો પછી અ લાંબી પ્રોસેસ થાય છે અને પછી કઈ નક્કી હો તો નથી પાછો આવ્યો પણ અને ના પણ આવ્યો તોમ આવી બધી આપ ઈછાઓ છે રાખવી જોઈએ અને બીજી રીતે વાત કરીએ તો અ આ ડિજિટલ પેમેન્ટના કારણે આપણી પાસે જો કોઈ ઓટીપી માંગે છે તો તે આપણે જે ઓટીપી છે ત્યા આપણે કોઈને અ શેર ના કરાય જો આપણે શેર કરીએ તો આપણી સાથે ફ્રોડ થવાની પણ સંભાવના રહેલી હોય છે. તો આવી બધી સાવચેતીઓ જે છે એ આપણે રાખવી જોઈએ મગર આપણે ક્યારેક જોખમમાં મુકાઈ શકીએ છીએ તો આપણે બ જે જેમાં ડિજિટલ પેમેન્ટ ના જેટલા ફાયદાઓ હોય છે એમ અ સામે પાછા અમુક પ્રકારના નુકસાન પણ હોય છે પરંતુ આપણે તો શું છે કે અ સાવચેત તે રાખી અને ખૂબ જ ધીરજથી આ બધી ડિજિટલ વસ્તુઓ છે એનો ઉપયોગ કરવાનો હોય છે. જેથી આપણે જે આવા જોખમો જે છે એનાથી થી આપણે બચી શકીએ છીએ એના માટે આપણે અ આવા આવી સાવચેતીઓ તો રાખવી જ પડશે. પરંતુ એટલો બધો વાંધો નથી આવતો કારણ કે અત્યાર મુ જે ડિજિટલ પેમેન્ટ જે છે. એ પેલા કરતા વધારે સિક્યોર છે અત્યારે આપણે અ એમાં શું કેહેવાય પાસપોટ વગર અ આપણે પૈસા ટ્રાન્સફર પણ થઈ શકતા નથી. અને આપણે આવી બધી અ સાવચેતીઓ રાખવી જોઈએ આપણો જે પાસવર્ડ છે. કે આપણે બીજાને કોઈને ખબર ના પડે એ રીતે માત્ર આપણને જ ખબર હોય એ રીતે સારી રીતે ના ખેલવું હોવો જોઈએ. ન કરતો ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ. તો આ રીતે આવી બધી સાવચેતીઓ આપણે નાખવી જોઈએ તો આપનો ટોપિક પૂરો થાય છે આપડે બીજા ટોપિક પાછા મળીશું.
હા ચાલો મળીએ.